હ આવે છે. હા કોઈ ની સુ બ શોન્તીથી બેઠાહ.
હમ હ બરાબર બીજું કોહ કોલેજ વિ જઈને આયા.
હા જય નાયા જય નાયા.
હમ હમ. ક્યારે આવ્યા અવ બસ શાંતિ છે અમારે તો અમે તો ઘરે જ છીએ હાલ તો. ગરમી પડે છે એમ બધું ચાલુ જાય અત્યારે.
હા ગરમી પડે એમ. અચ્છા અચ્છા એટલે હાલે તો મારે છે ને એક જેણા મોટો છે ને બિઝનેસ ચાલુ કરવો હે.
બિઝનેસ.
હા બિઝનેસ એટલે ઇલેક્ટ્રિક વસ્તુઓનો.
હમ.
હમ.
બરાબર બરાબર.
બરાબર હ.
સાની ઈચ્છા હ તમારે હા હા વાંધો નહી. તમારે બિઝનેસ ચાલુ કરવું હોય તો છે અત્યારે તો ઘણા બધા રસ્તાઓ છે બિઝનેસ ચાલુ કરવા માટે પરંતુ થોડી તો મનીનું હજી વ્યવસ્થા તમારે રાખવી જોઈએ. તો કઈ વાંધતો નહીં આવે.
વાત હાચી. બ મસાલા મસાલાવાળા ચણા આલજો. બોલો તમાર ચેવું ચાલે શોન્તી ચાલ ન.
હા.
તમે બિઝનેસ કરો તો પેલામાં તો મુડી તો જોવા ને
હલો
હા હલો
હા હા બોલો બોલો
બિઝનેસ કરવા માટે મૂડી તો જરૂર પડે ને તો
હા એ તો જો મેન પાય જે વસ્તુ જે છે. કે તમારે પૈસાની જરૂું પડશે આમ નહીંતર તેના સિવાય તો કોઈ પણ અત્યારે તો છે જે એવું કે પૈસો છે તો બધું છે નહી તો ત્યાં સિવાય કઈ છે જ્યાં પણ જાઓ ત્યાં પૈસા નહી તો જરૂર હોય સિવાય તમે કોઈ પણ સ્ટાર્ટઅપ વગેરે નહી કરી શકો એવું છે
મારા ભાઈ લગભગ કોન વીસ ત્રીસ હજાર જેટલું કેસ પડ્યું હ અને બીજી બધી આપણે કોણ પર્સનલ લોઈન લઈ લેવાની છે
બરાબર ચાલે હ તો પર્સનલ લોન કરી દીધું તો
હા હા એટલે છેનો ધંધો ખોલવો જોઈએ જે હાલના સમયમાં છે તો શેનો મારે ધંધો મતલબ કરવો જોઈએ બિઝનેસમાં જેથી મારે આગળ કોઈ તકલીફ ના પડે અને ધંધો બંધ ના થાય.
તમે બની વાત કરો છો એ તો જો તો એકદમ સારું છે કારણ કે અત્યારે જો આપણેે આઈટી કરી રહ્યા છીએ એમાં તો કો એવું લાર્જ મેટસ્કોપ હોય તમે કદાચ ઇલેક્ટ્રોનિક દુકાન કદાચ એવું બની છે ને તો ચાલે કે અંદર એલડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન એસી જે પણ જેટલું બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ને બધું તમે એવી કઈ મોટી જે સંખા આપની કેટગળ મોબાઈલ, લેપટપ, કમ્પ્યુટર એ પણ બધું મળી જાય સીલિંગ ફેન ને એ બધું આવે એ બધી એ બધી વસ્તુ મળી જાય એવું તમે ક ચાલુ કરો ને તો એ સારું કારણ કે ગરમી તો આમેય પડે છે, એટલે પબ્લિક લઈ લેવાની તો છેઝ તમારી પાસે જે કોઈ વસ્તુ એ
બાત તમે આજે કરી ઇલેક્ટ્રિક વસ્તુ પણ બગડી જવાની શક્યતા રેવ મતલબ કે અમુક-અમુક વ તું જથ્થા માં આવે તો બગડી ના જાય તો પછી પાછા લેતા ને અમુક ટાઈમે લઈ લે
હા તો આપડે જો આપે જે કંડિશન રાખવાની કે તમે આ એસી કદાચ જ લઈ જશો તો તો તમને એક વર્ષની ગેરંટી આવશે તો એવું સારી કપની ક્વોલિટી તમે લઈ જશો જો તમને બે વર્ષની ગેરંટી આવશે જે એ પ્રમાણે જે ગેરંટી વોરંટી જેવ કઈ હોય વોરંટી જ આવશે ગેરંટી તો અમે નહીં આવે કારણ કે તે વસ્તુમાં ગેરંટી નહીં આવતી વોરંટી જાય તો તમે એઈવીએન વસ્તુની ગેરંટી વગેરે દાખો તમારી જે કંડિશન સો કરે કંડિશન પ્રમાણે તો ચાલે એમ
વાતા મે આજેવન હા પણ જે વસ્તુ રાખવી જોઈએ એ વસ્તુ જો દુકાન તો આપડે પોતાની જ છે.
હમ
ખાલી વસ્તુ વસ્તુ લાવવા માટે પૈસા જોઈએ. એ તો આજે અડધા પૈસા છે, અને અડધા નિવાન કરવાની છે.
બરાબર
મેન જે પબ્લિક આવી જોઈએ.
હમ હા એજ છે, ને ત્યાં
હા પબ્લિક આવસે તો ધંધો થાય.
હમ.
હા એટલે સર એવી જગ્યા મારે દુકને પબ્લિકને અવર જવર વધારે આવે.
હ તો બરાબર. તો તો તમે કોઈ એવો પબ્લિક પ્લેસ હોય કે જ્યાં આગળ પ પબ્લિક વધારે આવતી હોય તેવા એરિયામાં જો દુકાન બનાવો ને તો તમારે સારું રહે.
ચ થા જ દુકાન એ જગ્યાએ ભણ પડ્યો પણ પેલા તો છે. જેણી વસ્તુ થી જ મારે શરૂઆત કરવી જોઈએ.
હમ.
ગયો ન કઈ અને એ વસ્તુને જાળવણી બઉ કરવી પડે જે જીવ ઉંદાડા ગુંદાડા આવે તો કટી જાય તો પછી નુકસાનમાં જાય.
તો છે, જ અત્યારે તો.
ઘણી ઘી જગ્યા આવું જે સમસ્યાઓ થતી હોય ને એમાંથી તમારે ઘણું બધું નુકસાન પણ આવતું હોય. કોઈ એક પણ ઊંજેરો કદાચ જે આવી જાય તો આવું નુકસાન થઈ શકે બીજું. કે તમે જે પણ કોઈ વસ્તુ એવી લાવો તો એને જાળવીને મૂકવી જોઈએ. કદાચ તમે કોઈ એવું ટ્રક વગેરેમાં લાવો આઈટમ અને ત્યાં આગળ જો. જો યોગ્ય રીતે તેને મૂકેલી ન હોય ને કદા બાંધેલી ન હોય. તો આવતાં આવતા જ એમાં ઘણું બધું જે નુકસાન થઈ જાય છે, તેના કારણે આપણે પણ એ નુકસાન ભોગવવું પડે છે, એટલે ખાતરી રાખવી જોઈએ કે આ કઈ વગેરે તલ થશે નિયમ
હમ વાત તમે હચ કરી પણ એના માટે પબ્લિક તો આવી જોઈએ ને.
હા એ તો આવી જ છે.
અને ઓર્ડર હાલવો પડે ઓર્ડર લઈને આવવું પડે. આવે ત રીત ચાલુ થાય કે એના માટે. બધ કે પહેલે થી પ્લાનિંગ કરવું જોઈએ કે શું શું ઓર્ટર લાવવું જોઈએ. શું જો મંગાવવાનું વસ્તુ.
હીમ હા બરાબર છે તો જોુ પહેલા તો તમે ખાલી વખ ટ્રાય કરો પછી તો સક્સેસ જે સફળ. મળી જશે પેલા કેવું છે કે ટ્રાય કરવું જરૂરી છે.
એટલે ઇલેક્ટ્રિક વસ્તુ જે કે બલ્બ વાયર એવ એવું કરવું જોઈએ કે જે મોબાઈલ ન મોબાઈલની શોપ ખોલવી જોઈએ.
હું તો એવી સલાહ લઉં કે જો તમારી પાસે યુઝ સારું કદાચ બજેટ હોય ને તો તમે આજે ઇલેક્ટ્રોનિક જે વાયરતે વાત કરો ને બલ્બ વગેરે એ પણ ચાલે અને સાથે સાથે મોબાઈલ્સની બધું હું તો કહ્યું કે હી તમારે એવી જ જગ્યાએ જાણ કે તમે હાલ રહો છો િસામાં તો ત્યાં આગળ એવી મોટી શો બનાવો ને તો અને એક થોડું કદાચ તમે એડવર્ટાઈઝ કરી નાગો. તો તો પછી કેટલી પબ્લિક તમારે ત્યાં લેવા આવે છે કારણ કે જે પણ ઇલેક્ટ્રોનિક રસ્તુ હોય. તે તમારી ત્યાં બધી અવેલેબલ હોય તો પબ્લિક બીજી જગ્યાએ. જાય જ નહીં એમ કોઈ એવી નાની નાની દુકને જશે નહી. અને એ બી તમે સારી ક્વૉલિટીની રાખશો હતું તો પબ્લિકને જે આવવાનો ચાસ વધારે છે.
ઇલેક્ટ્રિક વસ્તુ વાત હતી ખે તમારે જો મોબાઈલ ને કરો તો તમે જો. જે આપડે મોબાઈલ જે કસ્ટમરો આપડે લોન ઉપર મોબાઈલ લઇ જઈ તો એમાં. પણ આપડે ને મહે હજાર બે હજાર હજાર પંદરસો જેટલો મળતો હોય.
હમ.
મોબાઈલ ના કાચ કાચ નાખવામાં કવરમાં એના કેબલ માં ચાર્જિંગમાં મોબાઈલ રિપેર કરવામાં એમાં પણ મળી રે.
હા હા.
અને ઇલેક્ટ્રિક વસ્તુ શું. કે જો આપણેે જથ્થાબંધન વસ્તુ લાવવી જોઈએ ને એ વસ્તુ વેચાય તારે આપડે મળે જો. આપડે તંગ ક વધારે મંગાય ત્યારે એક બે નંગ એમાં વધારે આવે એના પૈસા મળે.
હમ હા એ તો બિઝનેસમાં એવું જ હોય છે.
હા. ઇલેક્ટ્રિક વસ્તુમાં કેવુ કે ત્રળ કસ્ટમર લઈ ગયા કસ્ટમર ને કોઈ સમસ્યા આવી તો એ આપણા જોડે રિટર્ન આલ છે અને આપડે જો ક આપણે કંપની પાસેથી. પાછો મોકલાય પણ કંપની વાળા ની જે આપેલી મુદત પૂરી થઈ ગઈ તો આપડે નુકસાન ભોગવું પડે ને.
હા હા એ તો છે જ.
હમ.
હ આપણે પોતાની જે ગાઈડ્સ લાઈન હોય ને તે પ્રમાણે ચાલીએ તો એવી બધી એટલી બધી સમસ્યાઓ અ આવતી નથી એમ હવે જે પણ કોઈ વસ્તુ કોઈ પણ પ્રોબ્લેમ જે લઈ જાય. તો એને જે ગેરંટી કે વોરંટી કાર્ડ આપી દેઈ. ગેરંટી તો એમાં કઈ એવું વગેરે જ કઈ થતું નથી એમ.
હ તમે આ સાચી કરી કે એ ના હામે આગ્રત કરીએ જો. હોય ના તો પાર્સલ લેવા ગયા. હા. હા તો તમે જે ત્રણે વસ્તુ કીધું એ ત્રણ વસ્તુ લાવવી પડે મૂકવી પડે. બધું કરવું પડે. બે મિનિટ બેવો આવે.
અત્યારે તો સમયમાં એવું છે કે નોકરીની તક પણ મળવાનું એટલો બઘો કોઇ ચાન્સ નથી. પછી જગ્યા જ્યાં પણ જશો ત્યાં કોઈ પણ અ જે નોકરી. ત કો બધી જગ્યા અત્યારે હરીફાય છે અને એક એના કારણે બીજું કે નવું સ્ટાર માર્કેટમાં જે એઆઈ આવ્યું છે ને. તેના કારણે પણ ઘણા બધા લોકો છે તેમને જો નોકરીઓ છોડવી પડી. જે કારણ કે કંપનીએ જ છૂટા કરી દીધા કારણ જે શું. કે જે એક માણસને જે કામ કરતા વાર થતી હતી જે દા દાખલા તરીકે. કે જે પાંચ મિનિટ દસ અ એક કલાકનું જે કામ હોય ને. તે એઆઈ એક મિનિટ માં કરી દેતું તું એમ તેના કારણે ઘણા બધા લોકોએ પોતાની જોબ છોડવી પડી.
હા તો બી હેને અમુક કારણે બધું. વધારે નુકસાન થયું ખાસ કરીને જો નોકરી કરતા હતા એ માણસોને વધારે નુકસાન થયું. અને હાલી બી બેરોજગાર છે.
હમ.
હા તો જે છે આપણેે જે વસ્તુ લાવએ છીએ એ છે અરેન્જમેન્ટ કરવી પણ બધું એમાં ઇલેક્ટ્રિક કરતાં મોબાઈલ નામાં સારું રે.
હા એ વાત સાચી.
કારણ કે જો મોબાઈલમાં છે ને આ રીતના વોરંટી ગેરંટી ન કોઈ ના. એમાં તો એક વખત આપે જેડી તમારે ખાલી. એને પૂર પૂરું થઈ જાય લિમિટ.
હમ્મ.
હમ હા અને જો મોબાઈલ માં જે એવું આવે કે તમે એ વ્યક્તિ પાસેથી લોન ઉપર લે લો કેસ ઉપર લે તો કેશ. એ પૈસા લઈને તમે તમે બેને બિલ આપી દેવાનું એમ તમારે કોઈ લેવા દેવા નહી. મોબાઈલમાં વસ્તુ આપે.
હમ્મ.
અને તમે એ મોબાઈલ શું જથ્થાબંધ ખરીદો એટલે તમાને ફાયદે પડ જો માર્કેટ વેલ્યુ વધે તો મોબાઈલમાં પણ ફાયદો થાય.
હમ્મ.
હા તો મારો એ વિચાર છે કે મોબાઈલ ની શોપ ખોલવી જોઈએ.
ચાલે એ પણ બરાબર છે તેની સાથે સાથે જે પણ કોઈ તેને જરૂરિયાત લગ તી જે કવર્સ વગેરે કેબલ વગેરે ચાર્જર કે બીજું પણ જે કંઈ હોય તે સાથે સાથે તમે રાખો તો એ પણ સારું છે એમ.
કાલે. હા વાત હાચ કરી પણ હજી જો પેલા દુકાનદાર લાવ્યો દુકાનમાં ક કલર વલર કરાવ પડે, લાઈન ફિડિંગ કરાવવી પડે પછી બારથી વસ્તુ મંગાવવી જોઈએ. પડે. પછી એનું થોડું પ્રમોશન મતલબ પ્રમોશન કરવા માટે ક્રિએટર ને બોલવા. જેથી દુકાન નું સેલિંગ વધારે થાય અને થોડી ઓફરો પણ કાઢવી જોઈએ. જેમ કે મોબાઈલ અંગર તને જોન નેક બેન્ડ આ કે જોન પાવર બેક આ કે અમે ચણા મોટી વસ્તુ હાલવી જોઈએ. શું કેવું?
હા, એ તો વાત સાચી. તો જ પબ્લિક જે કોઈ છે, તમારે ગ્રાહકોની સંખ્યા વધશે નહીંતર તેના વગર સિવાય તો મુશ્કેલ જ છે. કારણ કે અત્યારે ઘણી બધી જે સોશિયલ મીડિયામાં પણ જે માણસો છે, એથી આવી બધા પ્રયત્નો